ને મારો અવાજ
આવી રહ્યો છે? તમને મારો અવાજ આવી રહ્યો છે?
હા, આવી રહ્યો છે. હમણાં તમને મેં જણાવવા માગુ છું કે, જોઓ ને હમણા હાલમાં જુઓ ને, જીટીએસ સિક્સ નું પ્રી- ઓર્ડર કયું હતું તેમાં હવે આપણા ભારતમાં જોઈ લેવ, તમે કેટલા બધા લોકો એ કેટલું પ્રિય કેટલો ઇંતજાર કર્યો હતો સેવ થવી એક એમના માટે, જે જીટીએ સિક્સ છે, અને કેટલા લોકો એ પ્રી-ઓર્ડર માં તેમને બે વર્ઝન આવ્યા છે, જીટીએ સિક્સ. તેમાં બે વર્ઝન માં, તેમના ઘણા બધા લોકોએ પોતપોતાના હિસાબે જેટલું સગવડ હોય એ હિસાબે તમે પ્રિ-ઓર્ડર કરીશો, એ પ્રિ-ઓર્ડર નો પ્રાઇસ રાખવામાં આવ્યો હશે સાડા ચાર હજાર, અને ના, સાડા સાત હજાર તો બી લોકો એ સિફત એક ગેમના માટે એટલા રૂપિયા ખર્ચ્યા, એ સારી બાબત આથી ગેમ છે, ગેમ રમવું જોઈએ એ વાત બરાબર છે, પણ આપણે એટલો બધો ખર્ચો પણ જીટીએ સિક્સ પાસળ કરવો જોઈએ તે ફક્ત જી ટી એફ જીટીએ સિક્સ અને જીટીએ ફાઈવ, તે ખુબ સારી ગેમ છે, અને તેમાં મસ મજા પણ આવે છે, પણ તેમાં ખર્ચો પણ ઘણો હશે. એને રમવા માટે આપણા પાસ કોમ્પ્યુટર હોય, તેમાં ઇ ચલતી નથી. આપણે પી. એસ. ફાઈલ તો ખાસ લેવું જ પડે છે, તો તે ગેમ રન થશે. વિના તે થશે નહીં. તો પણ આપણા પર જી. ટી. એફ સિક્સ હોય, તો આપણે તેના માટે વાઈ-ફાઈ ખુબ જરૂર કારણ કે તેમના અપડેટો સો-સો જીબી ના હોય છે. તમે શું કેવો છો એ વિશે?
મારી વાત એકદમ સાચી છે. તમે જેમ કહ્યું એમ, ગેમમાં પૈસા ન વેડફવા જોઈએ. તમે જેમ કહ્યું એમાં અત્યારે એ મારા જ ગોમમાં એક એવો વ્યક્તિ છે, જેની હું વાત કરું કે એ ય અત્યારે મારે બાજુમાં જ રહેતો હતો. તેણે ગેમ માટે ગેમિંગ ફોન લીધો હતો. તો, અને તેણે ગેમ ગેમિંગ કરી પણ હતી, પરંતુ તેણે ગેમમાં એટલા બધા પૈસા ખર્ચી નાખ્યા હતા. એ કે તેનું ગેમમાં જ આપણે જોઈએ તો તેનો ગેમમાં ચાર થી પાંચ હજાર ખર્ચી નાખ્યા હ ટોપઅપ કરીને અને અત્યારે તેણે જે વસ્તુ માટે ખર્ચ્યા હતા પૈસા તે અત્યારના અપડેટમાં તે બધી વસ્તુઓ ફ્રી માં આપવામાં આવે છે. તો તે એટલો પછતાતો હતો કે મેં આ કેરેક્ટર માટે આટલા પૈસા ખર્ચ્યા અને આટલું કર્યું તો અત્યારે આ બધી વસ્તુઓ ફ્રી મ રહી છે તો મારા આટલા બધા પૈસા મેં ગુમાવ્યા છે તો તેમ તમે કહો છો તેમ હું પણ કહેવા માંગુ છું કે અત્યારે જે આપણે પી એસ ફાઈવમાં જી ટી એ સિક્સ માટે આટલા બધા
તા આગળ જઈને તો તે જ વસ્તુ આપણને ફ્રીમાં મળશે તો એવું મને તો લાગે છે. કારણ કે આપણે જોઈએ તો ઘણા બધા લોકો પૈસા ખર્ચે છે અને પૈસા વેડફે છે. પરંતુ આગળ જતાં તેજ વસ્તુઓ ફ્રી થઈ જાય છે અને તેઓને ખુબ લોસ જાય છે. જેમ તમે જોઓ તો ફોનમાં પણ આપણે નવો ફોન લઈએ તો મોંઘો પડે છે પરંતુ થો વેઇટ કરી લઈએ તો તે સસ્તો થાય છે અને આપણને ઘણો હજારો માં ડિફરન્સ જોવા મળે છે. તમારો શું માનવુ છે?
તમે જો એક મહિનો થાય બે મહિનો થાય પછી તે ફોન એકદમ એકદમ સસ્તો થઈ જાય અને બે થી ત્રણ હજાર કે પછી પાંચ હજાર રૂપિયા પણ આપણ ડિસ્કાઉન્ટ જોવા મળે છે. જેથી કરીને આ પણ એટલી જલ્દી ફોન લઈ લેવા ન જોઈએ. જેથી કરીને જો આપણા લોન્ચ થયો હોય તો આપણે બે થી ત્રણ મહિના ઇન્તેઝાર કરવો પડે નહી તહેવાર ઇંતજાર કરવો જોઈએ જેથી કરીને ફોન એકમ સસ્તો થઈ જાય અને આપણને સાથે પાંચ હજાર રૂપિયા ડિસ્કાન્ટમાં મળી જાય તો આપણા માટે ખુબ સારું કહેવાય. પરંતુ અત્યારના લોકો એટલો ઇંતજાર કરવા માંગતા નથી. અન તરત જ ફોન લેવા માટે દોરી જાય છે આપણે એવું કરવું જોઈએ. જેથી કારણે આપણા પાંચ થી છ હજાર રૂપિયા બચી શકે છે અને એ આપણા માટે ખુબ સારી બાબત કેહેવાય છે. પણ લોકો હમણાં હાલ એટલા બધા આગળ વધી ગયા છે તમે કીધું સી ટી એ સિક્સમાં એ લોકો એટલું બધું પૈસો લગાવ્યું છે. છું આપ જોયું હશે દુબઈમાં જે બુજ ખલીફા આવી છે તેના કરતા પણ જી ટી એ સિક્સની ખુબ ઘણી છે જે જે જે ટી એ સિક્ ની પ્રાઇસ એટલી બધી છે કે તે એક ફૂઝ ખલીપા પણ બની શકે તો પણ આપડા પાસે પૈસા બચી જાય. એટલી બધી તેની પ્રાઇઝ રાખવામાં આવી છે. તમે શું કેવો છો?
એ વાત એકદમ સાચી છે. આટલી બધી પ્રાઇઝ રાખવામાં આવી છે. જે ખુબ નુકસાનકારક છે અને હું તો એમને કેવા માંગુ છું કે તમે જાણો કે અત્યારે જે બધી ગેમ છે છે યુટ્યુબ આપણે જે યુ ટુબ પહેલા એનો ક્રેઝ હતો એટલો ગેમિંગ. જે અત્યારે નથી રહ્યો જ્યારે જે ક્રેસ હતો ત્યારે જે જેમણે પૈસા ખર્ચ્યા હતા તેને ઘણા બધા પૈસા ખચી નાખ્યાતા તેઓને ઘણું બધું નુકસાન થયું છે. જયારે આપણે જાણીય છે કે રમત પૈસા ખર્ચ છે તેનો ક્રેઝ જેટલો રહે છે તેટલો જ રહે છે જેમાં આપણે બેંકમાં ઇન્વેસ્ટ કરીએ પાંચથી છ હજારની બેટ લઈએ તો પણ કઈ નુકસાન નથી પરંતુ આપણે જો ગેમમાં ઇન્વેસ્ટમેન્ટ કરીશું અને તે જ વસ્તુનો પછી ભાવ ઘટી જશે આગળ જતા તો આપણને ઘણો એવું નુકસાન થશે તો આપણે તે બધી બાબત સમજવી જોઈએ અને આપણે જે રીતે ના રહીએ ક રીતના જ રહેવું જોઈએ આપણે ગેમમાં એટલા બધા પૈસા ના ખર્ચવા જોઈએ કે એટલું ગાંડું નથી જવું જોઈએ. કે આપણને બહારની દુનિયાનું ભાન જ ના રહે તો તમારું શું માનવું છે કે એમમાં પૈસા ખર્ચવા છે કે ના ખર્ચવા? જે
હા તમે એકદમ તમારી સાચી છે કે ગેમ રમવી જોઈએ પણ આપણે એટલી મોલી પણ ગેમ ન રમવી જોઈએ કે જેના માટે આપણે પચાસથી આઠ હજાર રૂપિયા આપવા પડ હમણાં જી ટી એ શિક આવે છે. તેના તેને રમવા માટે આપડણે પી એસ ફાઇ પી એસ ફાઇલ લેવું પડે છે જેની કિંમત હાલમાં ઈન્ડિયન માર્કેટમાં સાઠ હ હજાર રૂપિયા જેવી ચાલી રહી છે. ફક્ત ગેમ માટે આપને પચાસ થી સાત પચાસ થી સાઠ હજાર રૂપિયા આપવા આપવા એ સારી બાબત નથી અને આપણે એટલા બધા પૈસા આપણા વાલીઓના છે તે આપણે એટલી નાની એમ માટે ખર્ચી નાખવો એ ખુબ જ જરૂરી નથી તે સમજે ને આપણે એવું વિચારવું જોઈએ અને આપણે પણ ઘણી બધી એવી છે કે જ્યાં આપણને સસ્તી અને ગેમ મળગી શકે છે તે આપણે રમવી જોઈએ પરંતુ હમણાં લોકો ફક્ત એ ગેમ માટે પચાસસી સાઠ હજાર પીએસ ફાઈ લઈ આવે છે. પછી તેનાવા માટે વાયફાઈ લખાવી છે કારણ કે એમના અપડેટો સો જીબી અને દોઢસો જીબી ના જે એક અપડેટો હોય છે. માટે આપણે એવી બધી ગમો નહી લેવી જોઈએ કે જેથી કરીને આપણા વાલીઓના ટા પૈસા આપણે એવી બધી ગેમોમાં લગાવીએ અને અને તેના માટે આ વાલીઓને પૈસા આપને નષ્ટ થઈ જાય અને એ કઈ કામ ના આવે પછી ફ્રીમાં જ રમવામાં આવશે જેથી કરીને આપણે એવા બધા પૈસાઓ ન લગાવવા જોઈએ અને જેથી વાલીઓ ના પૈસા બચે તેવી આપણે કાર્ય કરતા રહેવું જોઈએ વાઈફાઈ ને એવું બધું આપણા માટે જરૂરી છે. અને એટલું જરૂરી નથી જેથી કરીને આ પણ એટલા પૈસા એવી ગેમો પાછળ ન લગાવવા જો પાછળ જતા આપણને એમ પણ કોમ્પ્યુટરમાં ફ્રીમાં રમવામાં મળી જ જશે જેથી કરીને હમણાં હાલમાં આપણે એટલું શાંતિ રાખીએ તો આપણા માટે સારું રહેશે કારણ કે આપણા વાલીઓના પૈસા છે તે ખૂબ મહેનત થી કમાય છે અને આપણે એટલું કમાતા નથી એટલે આપણે વાલીઓને ફોર્સ ન કરવું જોઈએ આપણે ગેમ રમવા માટે જેથી કરીને તેમના પૈસા પણ બચી શકે. તમે શું કેવું છો?
તમારી વાત એકદમ સાચી છે જો આપણે કમાઈ જ ને આપણા પૈસાથી જો પી એસ ફાઇ લઈએ મજબુરી કરી દિયેને આપણે જો તેનામાં ગેમ રમીશું તો તે સારું રહેશે પરંતુ જો આજ રીતનું ચાલતું રેહશે અને ઘરના ના જ પૈસા આપણે ખ કરતા રહેશું તો તે આપણને ખુબ મોંઘુ પડશે અને આપણે જાણીએ છીએ કે આપડે મિડલ ક્લાસ ફેમિલી માંથી બિલોંગ કરીએ છીણે એમ આપણે મિડલ ક્લાસ છીએ તો આપણે સમજવું જોઈએ કે જો આપણા ઘરના પૈસા નથી આપી રહ્યા અને જે સમજાઈ રહ્યા છે. કે આ વસ્તુ આમા તેઓ જે કહે છે તે માનવું જોઈએ. તો આપણે માનીશું તેમની વાત તો આપણને પણ આગળ જતા ફાયદો તો આપણને પણ આ આગળ જતા ફાયદો થશે અને ઘણા લોકોને પણ ફાયદો ફાયદો થતો હોય તો જોવું જોઈએ કે આપણા ઘરના કઈ રીતે ફાયદો થાય અને શું ફાયદો થાય તો હું તો એજ કેવા માંગ છુ કે આપણે જેમ બને તેમ ઘત માનીશું અને ઘરના જે રહીશું સારામાં તો તમારુ શું માનવું કે બાબત કે આપણે ઘરના જેમ રહેવું જોઈએ કે પછી આપણી મરજી ના રીતે જ રહેવું.
હા તમે કીધો તે આપણે ઘરે ઘરે જે પ્રમાણે આપણી પરિસ્થિતિ હોય તે એ હિસાબે આપણે ચાલવું જોઈએ આપણે બીજાને જોઈને એટલા મોખા ખર્ચા ન કરવા જોઈએ તેમના વાલીઓ એટલા કમાતા હોય સે એટલે તેઓ તેના વાલીઓ ના પૈસાથી એટલું બધું કરે છે પણ આપણે એવું ન કરવું છે. આપણા વાલીઓ કેટલી મહેનત થી કેટલા રૂપિયા કમાય છે તે આપણેે એકદમ સાવચેતીથી રાખવા જોઈએ આપડે એવું કરવું ન જોઈએ પરંતુ તો અમુક છોકરાઓ સમજતા નથી અને ફક્ત એ ગેમના માટે એટલી જીત પકડી લે છે ને તેના માટે એવું ખાવાનું પણ નથી ખાતા એવું કરવું જોઈએ નહી કારણ કે એટલી બધી છા સાઠ હજાર રૂ રૂપિયા ની ગેમિંગ વસ્તુ આપણે લેવી જોઈએ નહી જેના કારણે કે વાલીઓને એટલું બધું જોવું પડે છે. છે કે આપણે એટલા પૈસા કાંથી લાવીશું અને તે ગેમમાં એ લોકો શું કરશે એટલે આપણે એટલી મોઘી ગેમ લે વાનો કોઈ ફાયદો થતો નથી આપણે વાલીઓ કહીએ તે હિસાબે આપણે ચાલવું જોઈએ ઠીક હૈ. જેથી કરીને આપણે એવું બધું કરવું જોઈએ અને શાંતિથી આપણે આપણું જીવન વિતાવવું જોઈએ જેથી કરીને આપણે એવી બધી સર એઓ વિશે ઘણી બધી સમસ્યાઓને જાણ કરવું જોઈએ આપણે એવી બધી ગેમો પાસે એટલો ખર્ચો ન કરવો જોઈએ કે આપણે એવી બધી ક્યાં એ ખર્ચો કરવો જોઈ કે જ્યા આપણને કા કામ આવે તે આપણને કોઈ પાછળ જતા પ્રોબ્લેમ નો આવે જેથી કરીને આપણી એ બધી શાંતિ ગેમો રમવી જોઈએ અને જે આપણે ફ્રી ગેમ હોય તે આપણે રમવી જોઈએ જેથી કરીને આપણે એટલી મોંઘી ગેમોનો કશો ફાયદો નથી આપણા વાલીઓ કે છે તે હિસાબે આપડે રમ પરંતુ પરં પરંતુ આપણે એવી બધી કારણ નથી અરે આપણે નાની મોટી છે જે ગેમ આપણને પ્લેસ્ટોર પ્લે સ્ટોર પર મળી જાય છે તે આપણે રમવી જોઈએ. તમે શું કેવો છો?
લે તમે જાણો છો કે તમે જાણો છો અત્યારે કે ઘણા બધા લોકો ખર્ચો કરી રહ્યા છે ગેમ માટે તેઓ એક મ કરવું જોઈએ નહીં અને તેઓ એ તા ન વિચારવો જોઈએ અત્યારે તમે જુઓ તો ઘણા બધા લોકો છે જે રૂપિયા વાળી ગમું છે તેને પૈસા નાખે છે અને તેમનું બેંક અકાઉન્ટ ફ્રી થઇ જાય છે જેના કારણે ને ઘણું નુકસાન થાય છે તેમના વાલીઓને ખબર નથી હોતી કે તેઓ શું કરી રહ છે નથી કરી જયારે વાલીઓને બેંકમાં બોલાવામાં આવે છે કે તમારા છોકરાઓ એ બધી પ્રક્રિયા કરી રહહી છે ત્યારે તેમને ખબર પડે છે કે આ બધું થઈ રહ્યું છે તો છોકરાઓ વાલીઓ આ બધું સંતાીને ન કરવું વાલીઓને જયારે આ બધી વાત ન ખબર પડે છે
દુઃખજનક વાત કહેવાય છે વાલીઓ માટે તો વાલીઓ જયારે તે બધું વિચારે છે ત્યારે તેમને ખુબ દુઃખ થાય છે તો વાલીઓથી આ બધું સંતાડીીને છોકરાઓ જોઈ છોકરાઓ જે સાચું હોય વું જોઈએ અને બુ સમજવું જોઈએ કે આ વાલીઓને ખબર પડશે પાછળ જતા તો ખુબ નુકસાન થું તમાર શું માનું છે આ બાબતે
હા તમારી વાત એકદમ સાચી છે કે વાલીઓનેધ ખબર પડશે કે અમારો છોકરો આવું બધુંમાં લગાડી રહ્યો હ છે પૈસા લગાવી રહ્યો હ છે તે લોકોને ખુબ દુઃખ થશે ને ખબર પણ ન હોય કે છોકરાઓ એ બધી પબજી છે ફ્રી ફાયર છે અને ટોપો મારે છે અને તેમાં પૈસાઓું લગાવે છે કે એટલે હજો રૂ એક એક ગણ આવે છે તે લેવા માટે તેઓ એટલા ગાડા થઈ જાય છે કે વાલીઓના પૈસા તે જરા પણ વિચારતા નથી કે વાલીઓ એવા પૈસા કે રીતે કમાયા હશે પરંતુ છોકરાઓ સમજતા નથી અને એ ફક્ત ગેમ માટે એટલા રૂપિયા ખર્ચી કાઢે છે જેમ વાલીઓની મહનાનો પગાર હોય એટલા માટે તો એટલે એટલા માટે આપણે એવું સમજીને ચાલવું જોઈએ કે આપણા જેટલી પહોંચાય એલું જ આપણે આગળ વધવું આપણે એટલો બધો ખર્ચો ના કરવો જોઈએ કે જેથી કરીને વાલીઓને જમિંદગી મહેસૂસ થાય અને એ લોકો ના પૈસા પ આપે એકદમ શાંતિ પ્રિય તરીકે છે જે પ્લે સ્ટો પર ફ્રીની ગેમો આવે છે તે રમીને આપણો સમય વ જોઈએ તેમાં કશો પણ પૈસા લાગતો નથી અને પોતાનો સમય પણ સારી રીતે નીકળી જાય છે તેના માટે આપણે યુટુ કરી એમો રમેશ શકીીએ ઓનલાઈન હમણાં કેટલી બધી એ આવે છે જે બિલકુલ ફ્રી હોય છે પરંતુ લોકો હમણાં છ હજાર અને સાત હજાર રૂપિયા નાખીને બધીમો લે છે જે હમણાં એ લોકોને માટે ખૂબ જ જરૂરી નથી પરંતુ લોકો સમજતા નથી અને એવી બધી ગેમોમાં પોતાના પૈસાઓ નાખી દે છે અને તે રમેી કરે છે અને હ પોતાના ઘરે જ બેસી રહે છે પરંતુ એ ઇન્ડોર ગેમ છે તે રમવા માટે બિલકુલ આવતા નથી જેથી તે લોકોનો સમય પણ વ્યથિત થઈ જાય છે પરંતુ એવો સમય વ્યથિત થવાનો કશો ફાયદો નથી કે જે થીને શારીરિક એક્ટિવિટી આગળ પાછળ રહી જાય અને આપણા સમય પણમે કેવો છે બાદમાં
ચ છે અત્યારે તમે જાણો છો કે તમે ઘણા બધા આપે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો અને ઘણા બધા વાલીઓ છે, તેમના પૈસા તેઓ જે કમાય છે, તેમને ડબલ કરવા માટે તેઓ પડી રહ્યા છે પરંતુ તેમના પૈસા ડબલ નથીતા. પરંતુ તેમના પૈસા વેડફાઈ જાય છે. તો તેમના છોકરાએ સમજવું જોઈએ કે આ તેમના માટે ખુબ નુકસાનકારક છે. તો તેઓ એ રીતનું રહેશે તો સારું રહેશે બાકી જો આવું જ ચાલતું રહેશે તો તેમના માટે ઘણું નુકસાનકારક કવાશે તેઓ ઘણું નુકસાન તેમને થશે તો તેઓએ સમજવું જોઈએ કે વાલીઓના જે પૈસા છે તે તેઓ ગુમાવી શકે છે. અને તેમના વાલીઓની જે મહેનત છે તે જતી રહેશે તો તેઓએ સમજવા જોઈ કે આ તેમના માટે ખુબ નુકસાનકારક છે. તો આ બધી બાબતે તેઓ ધ્યાન ન દોરવું જોઈએ અને જે મહેનતથી કમાઈ રહ્યું છે. સમય છે તેઓ તેના પર જ ધ્યાન આપવું જોઈએ જો આવું જ ચાલતું રહેશે તો તેમના બધા પૈસા વેડ ફાઈ જશે અને તમે જોયું છે ઘણા લોકો આના લીધે દેવામાં પણ જતા રહ્યા છે તો તમારું શું માનવું છે? બાબતે કે આ બાબત સારી છે કે નથી સારી તમારે શું માનવું છે?